છો મજામા ને?
એકદમ મજામાં, તમે કેમ છો?
હા હુ મજામાં છું. હું આજકાલ સિરીઝને, કાર્ટૂન મુવીને, અ પિક્ચર વધારે જોઈ રહ્યો છું. કેમકે ટાઈ ટાઈમપાસ સારો થાય અને ફ્રી ટાઈમમાં હું તેજ વધારે જોઉ શું હું હમણાં તો સિરીઝમાં તો પેલી ભૂઅંબાની પેલી સિરીઝ આયવી તે જોઈ રહ્યો છું. તેમાં મોટિવેશન ખુબ મય મળ્યું મને અને મને ખુબ પ્રેરણા મળી કે કે રીતના હું હું કરવાનું કે ક્યારે હાર નહી માનવી અને જેના લીધે મારા જીવનના ગોલ્ડ પણ હું જ્યારે પણ ફેલ થયો હોય ત્યારે હું તે ફિલ્મ જોઈને પછી તે મને આનંદ મળે છે કે હા હાર તો થયા જ કરે એનું ટેન્શન ના લેવું કે તમે ફેલ તો થા હોય પણ તમે હાર ના માનવી જોઈએ અને જેના લીધે ફિલ્મ જોવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મથલ આયવુ.
હા એ તો છે જ કારણ કે આ બધી ફિલ્મ આવે છે તે આપડે એટલે ઘણા બધા લોકોને અલગ અલગ તરીકે એ કે અલગ અલગ તરીકે એમને એ પેલું કરે છે એમ કે એ લોકોને મોટિવેશન આપે છે કેમકે તમે કીધું કે આ સિરીઝ જોને તમને બો પેલું મોટેશન આવેલું અને મને પણ હમણા તો જે ફ્રી ટાઈમ છે વેકેશન ચાલી રહ્યું છે જેથી કરીને આ વિવિધ પ્રકારની અને મજા એ કોમેડી વાળી કે પછી ત આવું જોયું મોટિવેશન વાળી કે આપણેે શું કરી અગાડી જે પણ આપે બધી સીરીઝ છે. જે ફિલ્મો છે તેના પરથી હું આમ તો ખુબ ફિલ્મ જોઉં છું અને હમણાં તે બારસ ફેલ પણ આવેલી હતી તે પણ એટલી સારી મુવી છે તે પણ આગળ જતા આપણને ભવિષ્યમાં કામ આવશે ને એને પણ જે મુવી છે. તેમાં તેમાં પણ એટલું સારું કિરદાર પેલા. નિભાવલું કે જેના કારણે એ મુવી ખૂબ ખૂબ ફેમસ પણ થઈ અને જે બધા લોકો આવી રહ્યા છે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે તે લોકોને મો મોટિવેશન આપે છે કે ફેલ થવાથી પણ આપડે એવું નથી કે જે ફેલ થઈ ગ પછી આપડણે ક આગળ કરી જ નહી શકીએ એટલે આપણે હાર નહી માની જવું જેમ એલેફ ફેલ તો હવે થયા જ કરે છે એમ. આપણે હિંમત નહી હરવું જોઈએ જેથી કરીને આપણે આવી મૂવી જોઈને આપણે એટલે મોટિવેશન લેવું જોઈએ અને નબળું નહી પડી જવું જોઈએ એટલે કે આપણેે ફેલ થવામાં એટલું બધું આપડે કંઈ થઈ નથી થવાનું એટલે ફેલ આપણેે જે ફેલ થાય તે આપણે આગળ ફ્યુચર બન એવું એવું કઈ નથી એમ એટલે કે આપડુ ફ્યુચરથી સેટ જ છે એટલે કે આપણે હિંમત નહી હારવી જોઈએ એમ બરાબર ને
હા તમે જે કીધું તે એમ ટ્વેલ્થ ફેલ હું પણ જોઈ અને હું મારા જીવનમાં પેલા જાણતો હતો કે એક વાર ફેલ થઈ ગયા એટલે બધું પતી ગયું એવું નહી આવતું એવું નહી આવે કેમકે જીવનમાં ઘણી વાર તમને અ ઢગલે ડગલે પણ તમને મુશ્કેલી આવશે પણ તમારે હારવું ન કે બધું ખતમ પણ થઈ જશે અને અને બધું આવી પણ જશે. એટલે તમારે પણ જિદગી યાદ રાખવાનું કે કભી હારવાનું નહી અને જેના લીધે અ આપણું જીવન ખુબ જ સારું રહે આપણા પાસે આપણું બધું ગયા બી કરલું હોય તો બી આવી જાયું મને ટ્વેલથ ફેલ પછી લાગ્યું કે અ હું પણ એ દસમામાં એક વાર ફેલ થયો હતો અને જેના લીધે હું બવડીમોટીવ થઈ ગયો હતો અને પછી હું પાછી મહેનત કરી પછી પછી ટ્વેલ્થમાં સારા આયવા અને કોલેજમાં પણ સારા આવ્યા જેના લીધે મને હારી જોબ મળી અને તે ખુબ સારું કેહેવાય છે કે મુવી મવી ના લીધે આપણને મોટિવેશન મળે છે.
કારણ કે આવી મુવી પણ જોવી જોઈએ અને આપડે જે એટલે કે આપડે આવું જ એટલે કે હમણા તો વેકેશન ચાલી રહ્યું છે મારું તો હમણા તો મેં કોલેજ પટાવી છે અને હમણા જે કોલેજમાં પણ હું ઘણા બધા ફ્રેન્ડ લોકો સાથે મૂવી જોવા જાઉં છું જેમકે મૂવી જોવામાં તમા ને એવી સાઉથની મૂવી પણ બહુ ગમે છે જેમ કે બધા ઘણા પૈકી જે એક્ટર છે તેમાં તે મને ખૂબ ગમે છે અને જે એક્ટર્સ છે તે તો મને ખુબ ગમે છે જેના કારણે સાઉથની મૂવી જોવાનું વધારે પસંદ કરું છું અને એજ પ્રમાણે મને જે કાર્ટૂન સિરીઝ. જે હોય છે જેમાં કે ટોમેનજરી પછી ઓગી એન્ડ કોક્રોચ તે તો જોવાની ખૂબ મજા અલગ જ છે કારણ કે જે હું નાનો હતો ત્યારે મે આવું બધું કાર્ટૂન બવ જોતો હતો અને આવી બધી વિવિધ પ્રકારની સિરીઝ છે જેમકે ઘણી બધી કાર્ટૂનની સીરીઝ છે તે પણ હું જોતો જેમકે છોટા ભીમે નાના બાળકોના ખૂબ ગમે છે અને આજકાલના આધુનિક યુગમાં પણ બધા નાના નાના નાના બાળકો ખૂબ હમણાં જોવા મામાંગે છે અને હમણાંનાં બાળકોને તો તમે જાણો જ છો કે આવી બધી કાર્ટૂન્સ કે આવી એનિ એનિમેશનવાળા ક્રિ એ બધા ખૂબ ગમે છે અને જેમ પ્રમાણે. આમ ડોરેમડ પણ મારા જે ઘરના નાના બાળકો છે એટલે કે જે મારા મોટા પપ્પાના છોકરાઓ છે તે પણ ખુબ જોય છે અને ડોરેમોન આખો દિવસ જોયા જ કરે છે ખાવા બેઠા તો પણ એ જોવા બેસી જાય છે અને હમના તો ખુબ આ એનિમેશન વાળ કાર પણ આવી ગયા છે અને ફિલ્મોમાં હું પણ ઘણું બધું રસ લેઉ છું અને મનોરંજન પણ આપડું થઈ જાય છે તે ફિલ્મોમાં અને તમે શું તમારા જે ફ્રેન્ડ લોકો છે તેમના સાથે કોઈ મુવી જોવા ગયેલા તમે થિયેટરમાં.
હા અમે ફ્રેન્ડ લોકાના અ મૂવી જોવા જઈએ છે કે કોઈ પણ સાદી મુવી આવે મોટિવેશનની મુવી આવે કે કોઈ કોમેડિયન હોય કે કોઈ પણ ઈમોશનલ મુવી હોય કે આપણા દેશને લાગુ પડતી હોય તેવી મુવી અમે જોવા જાય છે અને હું કાર્ટૂન સિરીઝ બહુ જોઉં છું જેમકે બેનટેેન છે આ પિકાચુ છે એ મારા ફેવરેટ બે કેરેક્ટર છે જેના લીધે હું. બઉ સારું લાગે છે કે જયારે પણ જોઉ બેનટેન ને પિકાચું તે તેના લીધે હું આ આખો દિવસનેવ પણ સારો જાય છે અને જોવ છું પછી છોટા ભીન ડોરેમોન પસી પછી મિસ્ટર બીન એ કેરેક્ટર ખુબ સારા છે જીવનમાં જયારે પણ આમ. થી એ જોતો આવ્યો છૂ અને જેના લીધે મને ખુબ ખુશી મળે છે.
હા એ તો છે જ. કારણ કે આ આપણેે એટલે કે આપડે એટલું બધું બી ધ્યાન એટલે ભણમાં ના આપી દેવું જોઈએ એટલે કે ચાલે એક ટાઈમ પર એટલે જે આપણેે જે ફ્રી થઈને જે આવ મુવી જોયએ તો આપણું જે માઈન્ડ ફ્રેશ થઈ જાય કારણ કે ફિલ્મો બની છે તે આપણા એટલે ફિલ્મ એવી સારી જોવીએ. જોઇએ એમ જે ફિલ્મોમાં ઘણું બધું એવું ગમે તે ફિલ્મો પા છે આપ ફિલ્મો જોઈ ન કરવું જોઈએ કારણ કે હમણાં આધુનિક યુગ ના છોકરા એ લોકો માનતા નથી ને ગમે તેવું સિરીઝ જોય છે એમના મગજ પર ઘણો બધો વિપરીત અસર પડે છે જેના કારણે એ લોકો ગંભીર એવું દુર્ઘટના એટલે કે. ફાંસી લાગી જવાનો એવો પણ કદમ ઉઠાવી લે છે જેથી કરીને આવી મૂવીથી દૂર રહેવું જોઈએ કારણ કે મૂવીમાં ગમે તે બીજું પણ બતાવેલું હોય છે જેના કારણે એ લોકોને એટલું મગજ પર ચડી જાય જેના કારણે આવી ફિલ્મ જોઈન ન કરવી જોઈએ કારણ કે હમણાંના જે જનરેશન છે તે લોકો એટલા ઝડપી. સમજી લે છે કે ગમે તેવું કરવાનું આવું તેવું હમણાં આવું થઈ ગયું. હમણા આટલી જલ્દી કેમ એવું નહી થાય એ બધું. વિચારીને એ લોકો મગજ પર લઈ લે છે એટલે બીજાને જોઈને એ લોકો પણ કરવા તૈયાર થઈ જાય છે જેથી કરીને એ લોકોને મગજ ચાલતું જ નથી અને આવું બધું કદમો ઉઠાવી લે છે એટલે. સુસાઈડ કરી જવાનો પણ લોકોનો ભય રહે છે જેથી કરીને આવી આવું બધુંથી દૂર રહેવું જોઈએ એ લોકો એમ અને અમારે તો ફિલ્મો પણ ઘણી બધી સારી આવી ગઈ છે તે ફિલ્મ જોવું જોઈએ એમ અને ફિલ્મોમાં તો તમે જાણો જ છો કે હું પણ હમણા તો ઘણા સમય થી. જોવા જ નહી ગયો કારણ કે જે કામ ના લીધે અને કોલેજમાં જે એક્ઝામ હતી જેના કારણે કશે જવાત જ નહી એક બે મહિના કારણ કે હવે જો મારે વેકેશન પડ્યું છે તો ઉનાળામાં પણ જવાની ખુબ મજા આવે છે રાતના અને ઉનાળામાં તમે જાણો જ છો કે હમણા તો ગરમી પણ પડી રહી છે અને ખુબ. ટાપ લાગી રહ્યો છે જેના કારણે હમણાં તો ઘરે જ રેવાનું વધારે પસંદ કરું છું. અને થિયેટર માટે તો હું હમને જે મુવી પડશે એટલે કે પડવાની હતી એમ કે માર્કો માર્કો એ આવાની છે જેમ પિક્ચર છે તે જોવાનું હું વધારે માંગતો છું પરંતુ ક્યારે પડશે તેની રાહ જો રાહ જોવા માંગુ છું અને બહુ ક્ય્યારનું રિલીઝ તો થવાની છે આમ આવતું જ છે પણ હજી રિલીઝ થઈ જ ન હતી કેમકે એ મુવી માં ખુબ મજા આવે જે એમ અગર તેમાં યશ નું પણ છે અને તે અલ્લુજન નું પણ વધારે આવેલું છે ખબર નહી હવે શું આવશે ને શું શું તમે તમને કઈ આવી સાઉસની મુવી ગમે છે?
હા અમને સાઉથની મૂવી ગમે છે. જેમ કે અ આ પેલી એક ફિલ્મ હતી તેમનું નામ હું ભૂલી ગયો હતો પણ તે ફિલ્મ બહુ સારી હતી અને તેમાં કોમેડિયન પછી ફાઇટિંગ ને એવું ઘણું સારું રહે છે અને તેના લીધે પણ અ તે મૂવી બહુ સારી હતી અને સાઉથની મૂવી એમ તો ખૂબ સારી આવે છે. જેના લીધે એ અ ખૂબ આનંદ મળે છે.
હા એ તો છે જ કારણ કે સૌની મૂવી ખુબ સારી હોય છે. અને એમનાં જે સોંગ હોય છે તે પણ એકદમ ખૂબ પ્રચલિત અને ખૂબ પહેલાં પ્રસિદ્ધ છે કારણ કે જેમાં જે રશ્મિકા મંદના પછી વિજય ડેવરકોંડા એ એની મૂવી આવેલી છે તે પણ ખૂબ જેમકે ડિયર કોમેડ એ મવી તો ખૂબ એકદમ મજા આવી જાય કારણ કે એ મુવીમાં જોવાનું ખૂબ ગમે છે અને થોડું ક્રિકેટનો પણ સમાવેશ થયેલો છે અને એ જ પ્રમાણે તમે જાણો છો કે હમ બોલીવૂડમાં તમે અગાડી જતા જે એમ એસ ધોની મુ વી ફેમસ થયેલી હતી જે હમણા પડેલી હતી એટલે હમણા તો નથી પણ મુ ઘણા વર્ષો પહેલા હમણા કેટલી ફેમસ થઈ ગઈ છે અને ઘણાના પણ મોટિવેશન જે ક્રિકેટરમાં આગળ જતા બને એટલે બનવા માંગે છે તેમના માટે ખૂબ મોટિવેશનલ જે મુવી છે. તોમે આ મુવી જોઈલી છે એમ એસ ધોની વાલી?
હા એને એમેઝોની વાળી મવી હું પણ જોઈ છે કે તેઓ રેલવે ટીટી હતા અને પછી તેઓ જોબ હાથના પેલું કરવા લાયગા ક્રિકેટ રમવા લાગ એટલે આજે ઊંચું નામ છે એવી મુવી પણ જોવી જોય તી તમને જોબ બી એટલી ઇમ્પોર્ટન્ટ નહી હોય આપડા ગોલ્ડ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે જેના લીધે એવું મન તો લાગ્યું.
હા કારણ કે એ મૂવીમાંરે તમે જાણી દો કે એમએસ ધોની કેટલા સંઘર્ષ કરી રહ્યા છે એટલે એ શું કરવા મામાંગે છે એ જ નથી એટલે હું ક્રિકેટર છું તો હું જોબ કેમ કરું છું ટીટીની એટ લોકોને એવું લાગતું હતું એ લોકોને તો એવું પણ હતું કે જે રણજી ટ્રોફી રમવા માંગતા હતા ત્યારે એમની ટ્રેન છૂટી ગયેલી હતી. ત્યારે એ સિલેક્ટ ના થયેલા હતા. જે સિલેક્શન વાલા હતા એને પેલો હતો એમ જેથી કરીને એ લોકો પછી એમને ઘણી મહેનત કરી પછી પાછા એમને ચાન્સ મળ્યો અને એ તમે જાણો છો કે આજના એ ખૂબ પ્રચલિત થઈ ગયા એટલે ખુબમ સુપરસ્ટાર ક્રિકેટર બની ગયા. એમણે વલ્ડ કપ જીતાડ્યો હતો ટી ટવે પછી વન ડે વલ્ડ કપ પણ જીતાડ્યો હતો અને હમ પણ આઈપીએલમાં ઘણી બધી એમના પર પાંચ એવી ટ્રોફી છે એમ અને સારા એવા કેપ્ટન છે એ ખુબ સારું કેપ્ટનશીપ કરે અને બધા જે આગળ જે ક્રિકેટરો છે તેમને પણ ખૂબ આગળ વધાવ્યા હતા સારો મળે જે એનું મોટીવેશન ફિલ્માં આવશે તે પણ ત મને કેહેજો હું પણ તને કેવા
હા હા.